તો હો જવે
હા તમારો અવાજ મને ક્લિયર સાંભળી રહ્યો છે શું મારો અવાજ આવી રહ્યો છે તમને
તમારોજો ફ્વર આવ છે. તો આજે આપણે વાત કરી છુ.
પૈસા વિશે જો કે તમે જાણો છો કે આજના ખુબ જ મહત્વ પૈસા પૈસા ન ખૂબ જ મહત્વ બની રહ્યું છે જે કે ક પૈસા ન ખૂબ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે જે કે આપણે આગળ જતા તેવું હું ખૂબ જ પ્રોબ્લેમમાં આવી પૈસાને આપણે સેવિંગ કરશું તો સેવિંગમાં નાખશો તો અમને આગળ જતા જેવું કે પૈસા ને ખુબ જ શ તો પૈસા માટે ઘણા પ્રકાર િ હોય લ ઇન્સરાન્સ પણ હોય છુ. જે તમે તેઓ પૈસા ભરશો તો તેઓ આપ આપણે વૃદ્ધ થશું કે જે કે કઈક બીમારી આવશે તો તે પૈસા આપને મદદરૂપ સ તે પૈસા મત્ર આપણે અન સેવીંગ કરીે આજની પેઢીઓ તેઓ સમજી નથી રહ્યા જેવ કે પૈસા આવે તો તેઓને ખર્ ખર્ચવાનો ઉપાય રહ્યો છે. તે પૈસા અનેને પૈ પૈસા ખર્ચી જ નાખે છે જેઓ તે પૈસાને સેવિંગ કરતા નથી તેથીી તે કારણે આપણે પૈસાને જ્યારે ખૂબ જ મુશ્કેલી આવે તો તે ત્યારે આપણે પૈસાને ગમે તથી જોગડ થઈ શકતો નથી તે કારણે આપણે સેવિંગ કરવાની ખૂબ જ જરૂર હોય છે તે પૈસા માટે આપણે સેવિંગ કરવું એ ખૂબ જ સરળ અને સારી રીત છે જે કે પૈસાના સેવિંગ કર છો, તો આપણે જયારે મુસીબત આવશે તે પૈ મુસીબત માં તે આપણે પૈસાનું તે કામ આવશે અને તે કામ આવશે તો તે આપણે લોકો પાસે કે જેવ કે વ્યાજે અને. અન્ય પૈસા માંગવાના ના રહેશે તો તે તે કારણે આપણે સેવિંગ કરવી જોઈએ તેથી ખોટા ખર્ચા ના કરવા જોઈએ અને ને ખોટા ખર્ચા ના કરવા જોઈએ તે કારણે આપણે ખૂંટા ઘણા આ જે ડેવલોપમેન્ટ કરી રહ્યા છે જે કે લાઈફ ઇન્સ્યોરન્સ ઘણા ઇન્સ્યોરન્સો કરી રહ્યા છે જેવો કે હોમ ન્સ્યોરન્સ પણ કરી રહ્યા છે તેઓ ઇન્સ્યોરન્સ કરશે તો તેઓ પૈસાને નો ઘણો ઉપયોગ થશે તેઓ આ આપણે આગળની પેઢીઓ પણ પૈસાનો ઉપયોગમાં લઈ શકીએ અને આપણે વૃદ્ધ થશું ત્યારે પણ તે પૈસા નો ઉપયોગ થઈ શકે છે તેમાં તેમાં શું કેવા માંગો?
તમારી વાત સાચી છે હમણાં પૈસા વગર આપડ કશું જ નથી ચાલતું પૈસા એક. કે આપણે એવી જરૂરતમંદ વસ્તુ થઈ ગઈ છે કે આપણે પૈસા વગર કઈ કરી શકતા નથી જેમ કે. ખાવાનું હોય કે આપડે જે કઈ પણ બધા વન્ય વસ્તુઓ. જેમ કે આપણે કઈ દવાખામાં જવ હોય કે. અન્ય આપડે ફરવા જવું કે આપણે ખાત ખોરાકી માટે આપણે જે જરૂરિયાતમંદ વસ્તુ છે. એ લાવવા માટે પણ આપણે જોયાએ તો આપણને પૈસા ન પહેલો મહત્વનો. એ ભાગ બની રહ્યો છે કેમ કે વધારે પડ તો હમણાં પૈસાનો ક્રેજ ચાલી રહ્યો છે. તમે જાણો છો કે જેમ કે આપણે પૈસા વગર તો શું કરતા કરી શકતા નથી આપણે ઘરથી ની કરવા પેલા પણ વિચારો કર આપડા પર પૈસા ના હોય તો આપડણે ઘરથી પેલા વિચારો કરવા પડે કે આપણે શું કરવું આપડે પૈ સા વગર જો નીકળ છું ના આપને કઈ પણ જરૂર નું વસ્તુ પડી ગઈ હોય તો આપણે પૈસા. થી જ આપણે વસ્તુ લઈ શકીએ છે તમે જાણો છે અમને આપણે પૈસા કમાવાનું એક એક ઉત્તમ ટૂંક માં ઉત્તમો કારણ છે અને આપણે પૈસા ના કમાવશું તો આપણે ઘરનો ગુજારો જેમ કે અન્ય વસ્તુ નો ગુજારો પણ કેવી રીતના કરશે. પણ ઘર ગુજરાન કેવી રીતના ચલાવી શું એટલે પૈસા કમાવવો જોઈએ અને પૈસા એક આપણે મહત્તમ. નો ભાગ બની રહ્યો છે જેથી કરીને આ આપણે પણ પૈસા કામવામાં પણ વધારે પડતું ધ્યાન આપવું જોઈએ અને આપણે. ઘરનો ગુજારો અને અન્ય વસ્તુનો ગુજારો પણ આપણે. પરિવાર નો ગુજારો પણ કરી શકાય છે તમે જાણો છો આપણે તો પણ બીમાર કે અન્ય વસ્તુમાં પણ તો પણ થયું હોય તો પૈસાને. જરૂર પડે છે જેથી કરીને આપણે હમણાં ન લાઈફ ઇન્સ્યોરન્સ કે અન્ય વસ્તુઓ છે જેમ કે. સબસીડીઓ છે. જેમ કે અન્ય વસ્તુઓ છે તેનો આપડે ઉદાહરણ લઈને પણ આપણે ત્યાં પૈસા ન વેરફેર કરવા કરતા આપડે એસઆઈપી કરવી જોઈએ. આપણે અન્ય વસ્તુ જેમ કે પોસ્ટ ઓફિસ માં પણ એવી ઘણી બધી સુવિધાઓ છે. આપણે પૈસા નો આપણે બચત કરીને આપણે. લાઈફ નું પણ વિચારી શકાય છે અને અન્ય વસ્તુ નું પણ આપણે વિચારી શકીએ છે એટલે. પૈસા એવી બાબત છે કે જે. વસ્તુ ના કરવો હોય તે પણ કરાવી દે છે પૈસા એવું વસ્તુ છે. પૈસા ન વ્યસાય નો મહત્વ એટલું વધી રહ્યું છે. કે આપણી લાઈફ માટે પૈસા નો એટલો બધો કેસ ચાલી રહ્યો છે કે. લોકો મૃત કરવા કેય એ પણ કરી નાખતા છે અને એ બધી બાબતે પૈસા એક મહત્વનો બહુ મોટો ભાગ બની રહ્યો આપણા હાભાળવા તારે પૈસા પર વધારે પડતું ફોકસ કરવું જોઈએ, અને અન્ય વસ્તુઓમાં પૈસાથી આપણે લોકોને મારી પણ રહ્યા છે અન્ય વસ્તુ પણ કરી રહ્યા છે. એ વાત ખોતી છે આપડે પૈસા માટે એટલું બધું રસ્પો ના લેવું જોઈએ કે આપડે લો કો ને મારી રહ્યા છે એ વાત આપડે ખોટી છે. એ બાબત આપે પણ ધ્યાન રાખવી જોઈએ અને અન્ય વસ્તુ પણ ધ્યાન રાખવા જોઈએ લોકોએ પણ. સમજવું જોએ. કે લોકો એ આપણો જીવ છે એ આપણે જીવને આપણે સલામત રાખશું તો આપણે સારા રે આપણે જીવન આગળ વધારી શકશું તમારે શું કેવા આ બાબત
તમારી વાત એકદમ સાચી છે કે પૈસા માટે લોકો અન્ય ખરાબ કામો કરી રહ્યા છે. અને તે પૈસા માટે ખરાબ કામો જેવો કેઓ અન્ય માસમો ને જીવ અને અને પ્રમે માસુમ જીવનું મૃત્યુ કરી રહ્યા છે, જેઓ કે તણ છોક કે આજના સમયમાં લોકો પૈછા પૈસાથી જ વ્યવહાર ચાલે છે, અને પૈસા વગર કઈ નથી ચાલતો જેવો કે લોકો પર પૈસા માંગવા જઈએ તો લોકો આપને મદદરૂપ થતા નથી જેથી કારણે પણ પૈસા માટે આપણે ખુબ આપણેે જ મહેનત કરી અને પૈસાને ખૂબ જ સારી રીતે અને સરળ રીતે પૈસાનો ઉપયોગ અને જેમ કે અન્ય વીમાઓ કે જેવ કે લાઈફ ઇન્સ્યોરન્સ કે જેવ કે અન્ય પોસ્ટ ઓફિસોમાં પૈસા ભરવા જોઈએ અને તે પૈસા આપણને જરૂરિયાત હોય ત્યારે આપ પૈસા નો ઉપયોગ કરવો કે આજના સમયમાં લોકો પૈસાથી જ ઘણું મહત્વ ચાલે છે, જેવું કે આપણું ગુજરાન પણ જેવું કે આપના ઘરની પરિસ્થિતિઓ પણ ઘણી નબળી હોય તો પૈસાને સમજી અને વિચારીને પૈસાનો ઉપયોગ છાનો ખુબ જ ખોટી રીતે પણ ઉપયોગ કરી રહ્યા જેઓ કે તે પૈસાનો ખોટી રીતે ઉપયોગ કરતા હોય તો તેઓને આગળ જતા જેમ કે ભવિષ્યને જેઓ કે તેઓ વૃદ્ધ થશે તો તે પૈસા ના પૈસા જ ના હોય તો તેઓ જીવીને શું કર છે, તેઓ પૈસામાં જ તેઓ સેવિંગ અને અન્ય પ્રકારને ના એસઆઈપી ઓ જેવ કઈક તેવું કરવી જોઈએ, આજના સમયમાં લોકો પૈસ પૈસા માટે પોતાના વાલી કે માતા પિતા ને પણ છોડી રહ્યા છે, જેવો કે તે વાત પૈસા મહત્વ છે, પણ પોતાના મા બાપને છોડવું એ ખોટું ખોટી વાત છે. જેઓ કે કોઈક જે કે એક કોઈક ના ઘરમાં કોઈક ન લગ્ન થાય અને તેઓને પોતાની પત્નીને ની વાતે આવીને તેઓને માતા પિતાને છોડે છે, તો તે વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે છે તેઓ કે વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં લોકો ની સંખ્યા આજે વધી રહી છે, જેથી કારણે તમે જાણ છો કે આજના સમયમાં પૈસાના ખુબ જ મહત્વ છે. પૈસા એક મોટું એક જીવનનુ અંગ છે, જેથી તેઓ તેઓ પૈસા માટે લોકો અન્ય ખરાબ કામ જો કે એ કરી રહ્યા છે. પૈસા માટે જો કે તમે જાણો છો આજના સમયમાં લોકો પૈસા પૈસાનો ખુબ જ મહત્વ આપે છે, તમે તમે શું કહેવા માંગુ?
તમે કે લોકો આપણે એવુંજ આપણાં કે નાના આપણે જે કરેલું હોય તે તે રીતના આપણ મા પાછળ
રાખવી જોઈએ આપ હલૉ મા બાપ
હ
માટે ના આપ આપ વિચારવું જોવું જોઈએ કે આ બાબત આપે ખોટી છે આ બાબત પર આપણે ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આ બાબત આપણે પણ કરી શકીએ છેએ મારે તે એવું જ કેવું છે કે પૈસાનો એક જરિયો એવો છે કે આપણે ગમે તે કામ કરીને અન્ય વસ્તુ ખોલીઓ ને પણ આપણેે પૈસા કમાઈ શકીએ છે તમે જાણો કે હમણાં આપે પૈસા કમાવું એક સહેલું કામ નથી એ ઘણું અઘરું બની રહ્યું છે આપણે આપણે પોતાની જેમ કે આપ કઈ કળાઓ છે જેમ કે આપણને જે આપણામાં સ્કીલ હોય છે એ કરીને પણ આપણે પૈસા નો તુ સારો કમાય કામ કરીને આપણે કમાણી કરી શકીએ છીએ તમે જાણો જ છો હમણાં લોકો પ પશુઓ માંથી પણ પૈસા કમાય છે ખેતી કરીને પણ ક પૈસા કમાય છે પોતાનું એક કઈ બિઝનેસ નાનો એવો બિઝનેસ કરીને પણ પોતે પૈસા કમાઈ રહ્યા છે એવું કરીને પણ આપણા ઘરનો ગુજારો અને અન્ય વસ્તુનો પણ ગુજારો થઈ શકે છે
હ
એટલે મારે તો એવું આપણે અન્ય વસ્તુમાંથી પણ પૂજા કરી શકિએ એવી સ્કીલછે આપણામાં ભગવાન એવી એ શક્તિઓ પણ આપ જેથી કરીને આપણે એમાં આપણને બની શકે છે અને આપણેથી કામ અને પોટ મેરી કમાઈ રહ્યા છે એ સારી બાબત છે આપણા માટે એ ગર્વનો મહેસૂસ આપને પણ એવું થાય છે
આપને પણ એવું થાય એ કરીને આપણા
તકો એ થઈ રહ્યું છે કે જીવનમાં લોકો પોતાને આપણા મા બાપને પણ છોડી મૂકે પૈસા
છોડી મૂકે અકજેટ
અને અન્ય વસ્તુ માં પણ છોડી મૂકે છે અને જે આપણે માટે હાનિકારક અને દુઃખકારક વસ્તુ કહેવાય છે એટલે આ બાબતે આપણે તો ધ્યાન રાખવી જ જોઈએ અને અન્ય બાબત આપણે પૈસા માટે એટલું પણ ક્રેઝ ના થઈ જવું જોઈએ કે જે ગાંડા પણ થઈ જાય અને અન્ય વસ્તુમાં હુકમ
ધીમેથી એમ કેવાય
જોવા માટે ગમે તે ગેમ પણ ખેલ રમી રહ્યા છે અને તમાર બાજુ એવું છે કે કોઈક અન્ય વસ્તુ માંથી પૈસા કમાઈ રહ્યો છે લઅને ખોટી બાબત જઈ રહ્યું છે તમારે શું કેવું એ બનતે
તમે છે રસ્તાઓ પણ લોકો અપનાઈ રહ્યા છે જેવો કે પૈસા માટે આપણે સારું અને સરળ રીતે કમાવી જોઈએ જેવું કે પોતાની મહેનતથી કમાવી જોઈએ અને તે પૈસા કમાશો તે આપણે સેવિંગ કરવી જોઈએ પૈસા આપણે પૈસા માટે સારી રીતે અને ભણવું અને ખુબ જ સારી રીતે નોકરીઓ મેળવી છે સારી નોકરી નોકરીઓ પણ મેળવી તે પૈસા આપણે તેમ નોકરીઓ મેળશું સરકારીઓ જે તે આપણે વૃદ્ધ થશું તો તે નોકરી પણ કામ આવશે અને તે પૈસા ન ખુબ જ સારી રીતે ઉપયોગ છે તો આજના સમયમાં લોકો. પૈસા માટે ખુબ જ અન્ય ખોટા કામ કરે તો પણ તે અટકાવવા જોઈએ તેથી કારણે તે સમજી શકે અને માણસને સમજાવું જોઈએ કે પૈસા એ કમાવ એટલે સારી રીને પોતાની મહેનત થી કમાવેલા પૈસા જે સા ખોટા પ્રસ્તાવે જાય હોય તો તે અટકાવવા જોઈએ અને આજના સમયમાં લોકો ઘણા લોકો પૈસા માટે ખૂબ જ વ્યર્થ અને કામ કરે છે જેવ કે પોતાની ઉર્જા પીલી કરીને તેઓને પૈસા મેળવે છે. જેવું કે મજૂરી મજૂરી કામ પણ સહેલું હોતું નથી જેવું કે ઘણા કામો કરવા જે. કે ઘણા દુઃખ પણ આવે છે. તો આપણે પણ પૈસા માટે જોવું કે આજના સમયના લોકો પૈસા સારું અનક કામ હોય છે જે કે અન્ય કામો મળી રહે છે ત આપણે કામ કામ કરવા જોઈએ અને સરળ અને સારી રીતે તેઓ પૈસા મળ સેવિંગ કરશે જીવન ગ શકશે અને સારી રીતે તેનું ચલી રાખશે આજના સમયમાં લોકો. પૈસા સારું અન્ય